હા, જય શ્રી કૃષ્ણ-જય શ્રી કૃષ્ણ-જય શ્રી કૃષ્ણ બસ- બસ મજા છે. કેવું છે તમારે ગરમી? પાણી કેવા છે?
ગરમી તો હમણાં શરૂ થઈ ગઈ છે, ઉનાળા માં તો બઉ ગરમી પડે.
ગરમી છે ને?
હવે તો વરસાદની રાહ જોઈએ છીએ. કે જેમ બને એમ થોડુક જલ્દ વરસાદ આવે કેમ કે ગરમી હવે સહન નથી થાતી હવે.
સહન નથ થાતી. બાળક પણમાં કેવી ગરમીથી વરસાદમાં નાવા નીકળતા
હા તો એ તો બાળપણ ના દિવસો તો આપણે, વાત જ પૂછવામાં બહુ સરસ દિવસો હતો, ત્યારે તો ગરમીમાં ખબર એ ન પડતી ને ગરમી હતી તોય તડકામાં નીચે ચે રમતા, છાયા ગોતીને રમતા ઝાડવા નીચે બેઠા હોય, કે
બધી ગરમી નહોતી પડતી એટલે બધા રમતા વ વરસાદ ની રાહ જોતાય તો નાહવા નીકળતા આનંદ કરતા બાળપણમાં તો બોલો બોલો
અમે તો બાળપણમાં બધી ગેમે બહુ રમતા ઓટલા પચ પચ મોટા મોટા પતપત આવે ને એવું રમતા અમે, પછી ઓલા ચોખંડા વાળા પતપત આવતા કઇક એનુ નામ તો બૂલી ગય હું, આમ હા ઈ ઈંડા ચોર તો અલગ હશે મને
ના ચાર મોટા ચોક કરે વચ્ચે મોટા મોટા પ પથરા મૂકે એને ઈંડા ચોર કેતા અમે. પછી લેવાના
હા, હા. ઈ તો અલગ પાચ આય. હા, ઈ તો મને અત
એટલે વચ્ચે એનું ધ્યાન રાખવા ઉભો હોય. વચ્ચે એનું એક જણ અ ધ્યાન રાખવા ઊભું હોય એને ઈંડા ચોર કેતા અમે. પત પતોલું ગોલ ને ચોરસ કોરે ઈ બધું અલગ. ગોયાકું એમાં દરિયો અને પાંચ ચને સાત ને એમાં હોય, પેલે ઈ પેલા ત્રણ હોય, કે ઘણા બે કરે ઘણા ત્રણ કરે, પ પછી બે હોય પછી એક વચ્ચે ઓટલો. છી બેન પછી દરિયો. પણ આમે આ મોટા મોટા ચાર ચોખંડા દોડતા અમે પગે થી.
હા, હા, હા, હા. આ તો એ ઈ તે પછી બે જણ સાથે રમી આપતા એ ન મોટા મોટા ચો ચોરસ ના ચાર પગથયા હોય પછી એમાંય આપે પથ્થર નાખી અને પછી લંગડી કરી નાખવા ગળ ગોળ ફરીને આવતા અને પછી આ ભાગ આનોને આ ભાગ એવું સીડી ઉપર એ તે આપણે ચિપ પી થી રમતા પથ્થર નાખીને રમતા ખબર ઘણી વાર સીડી હોય ને આપડી એવી રીતે પથ પણ વરસાદમાં તો પછી તમે બહાર નીચે રમવા નો જઈએ કોને એટલે પગથિયા હોય ને તમારા ઘરના એ પગથિયા ઓ પર રહેતા અમે એવી રીત ની એક ગેમ રમતા પથ્થર નાખ કે રમવાનું
એ પદ પ દાદરામાં રમતા
હા એને પત પત કે બરાબર છે ઈજ રીતે. તો એવું તો બહુ રમતાય પછી દરેક તો હવે સીઝન પ્રમાણે ગેમ રમતા. અમે પછી ચોમાસું આવે ને ત્યારે અમે લોકો ખિલ્લા ને ગેમ રમતા ચોમાસું તા બધ જગ્યાએ પાણી ભરાણ હોય ગારો થયો હોય, તો અમે લોકો ખિલ્લ્લાની ગેમ રમ તા. એક નાનકડું આપડી જે ફૂટપટ્ટી હોય ને એવું એક નાનો પંદઓ સર લઈએ ક્યારેક કેસરિયા મા અણી આવળ હોય, ક્યારેક અણી વગર નો હોય, તો અમે લોકો એનાથી ગેમ રમતા. તો એના થી બહુ મજા આવતી. હા દૂરથી ઊભા રહી અને આપણે ગારામાં ઘા કરવાનો જો એ ખીલો પડી જાય તો તમે આઉટ થઈ ગયા અને ખીલો જો ઊભો ચોંટી જાય તો પછી એના ખીલાના પછી એમ્બુલન્સ કંઈક એના માપ પણી કરે એના એક બે ત્રણે એવું ઓલાને દાવ લેતા હા, હા એવી રીતે બધું. કરતા હા, હા.
અચ્છા-અચ્છા અમે બોવ રમતા આ ખીલા, બાકસથી રમતા.
હા, હા, હા બાકસથી ગેમ તો અત્યારે બધું વિસરાય જ ગઈ છે. હમ્ભ, હમ્મ.
કે બાકસ ના જુદા જુદી જે છાપણીઓ હોય ને એને અમે રાખતા, પછી પથ્થરથી કે માર્બલ થી એને એઠી પાડીએ, એક અલગ જગ્યાએ રાખીને. જેટલા પડે એટલા તમારા. દીભાગ
પછી ઓલી કાચની બંગડીઓ, કાચની બંગડીઓની પણ એક ગેમ રમતા તા. કાચની બંગડીઓની કૂકીઝ એવું કહે હા કૂકી કેવું એને કેતા, એની બહુ સરસ ગેમ રમતા હતા.
હા પછી અઠીયો રમ અઠ્યો ને એવું રમતા. ત્યારે કાઈ અત્યારે કાઈ મોબાઈલ માં લુડો ને એવું નોતું સાપ સીડી બધ ધું દોરીને રમતા, એ છે, પછી લુડો જેવું બધું અમે
પછી નવડીની ગેમ છે. નવડીની ગેમ
હા, હા અઠયો છે, સોકટા બાજી છે, એવું બધું રમતા. એમ.
અમે લોકો નાના હતા ને ત્યારે અમાર વ્રત હોય ને મોડા વ્રત ગોરા મોડા વ્રત ને એવું હોય ને ત્યારે તે અમારે બિલ્ડિંગમાં શું છે તે. બધા છોકરીઓ ભેગા થાય અને પછી એટલે આંબલિયા થી પત્તાની ગેમ ને એ બધ ત્રસા શ્રાવણ મહિનામાં કયારે ગને પણ આાંબલિયાની ગેમ એટલું બધું અમે લોક કો રમતા એમ પ છી સાંજ પડે બધા અમે લોકો ફરવા જાય ને બ અહ બધા ફ્રેન્ડ બગીચામાં અને ફરવા જાય ને એવું બધું અમે લોકો કરતા એમ અને આ પેલી પત્તાની મેં તમને વાત કરી એમાં આમબલિયા ગી છે ને એ તો શ્રાવણ આંખો શ્રાવણ મહિનો બોર પરી તો બધા બૈરાંઓ એડી સમય ઈજ કર તા એન. બહુજ મજા આવતી મ જાગ્ર
હા, હા.
ગેમ રમતા અને ઈઅ માંગપતી ગેમ તો બહુ જ રમ્યા છે અમે લોકો આંબલિયાથી તો ડબ્બું ભરી ફિર ભલેના અમે લોકો આંબલિયા રાખતા અમારા કરરે ઈ ને માર
પેલી ઈ ખબર છે ને વા વાલ થિયાંને ચણોથી આવતા. એ બધા રાખતા રમવામાં. ઝીણી ઝીણી ચણોઠી ને વાલ્યા, આવતા લાલ કલરમાં હવે તો દેખાતા ભી નથી. પણ એ રમતા, પછી આંબલિયાન એવું ના હોય તો થોડા કે પ્રમાણના પૈસા મૂકતા. હા, વિસરાઈ જાતી જાય છે એવી બધી- ગેમો.
આ મોબાઈઇલ ઘણી બધી ગેમ હતી. પહેલાં આપણે તો હજી છોકરાઓને ક્યારેક-ક્યારેક ફ્રી થાય ત્યારે ઘરમાં બેસીને એ લોકોને કેરમ છે કે પત્તા છે ને, અઠીઓ છે કે આ અઠીયો એટલે એક જ લૂડો જેવી ગેમ જ થઈ ગઈ છે, તો એવૂ બધુ હા એવું અમે ક્યારેક રમીએ છીએ, સોખા બાાજી પણ અમે રમીએ ક્યારેક હજીજની યાદો તાજી કરીએ અમે
કાથી રમતા પાચીકાથી. તમે અમે પેલા જે પથ્થર હોય ને સરસ મજા ના એ પથ્થર ગોતતા એના અમે પાચી બનાવતા, તો નતર સરસ મ પછી આરસ પાડના પથ્થરના અ રાઉન્ડમાં, શેપમાં ચોરો શેપમાં અમે પાંચ પાચી કાથી રમતા. કે આપડી હાથ ની અથેળી હોય એના થી ઊંધું પાડે અને પછી રમવાનું. પેલા એક લેવાના, પછી ત્રણ લે બનાઈ એવી બધી આખી અમે ઈ ગેમ રમતા પાચિકાથી.
હમ્મ-હમ્મ-હમ્મ.
તો જોવા જ નથી મળતા પાચિકા રમવાના તો, લગભગ તો કોઈને ખબર એય નહી હોય. હોય. કે ગેમ છે એક જાતની એમ.
હમ્મ. અમે લોકો એવું પણ કરતા નવરાત્રામાં છે ને દરેક જગ્યાએ દરેક બિલ્ડિંગમાં અમારે ત્યાં છેને મંડપ બાંધે તો ઈ નર ના મંડપ છે ને, તો ઈ તો નવરાત ત્રામાં મા માતાજીની સાપ ના તો રાત્રે જ કરીએ તો મંડપ ખાલી હોય તો અમે લોકો ઘણી વખત પેલા ચાર ચોખંડામાં અમે લોકો ઊભા રેયે એક થાંભલો પડીને અને વ એક જણ છે એ બધાને પકડવા આવે. એવી પણ અમે લોકો ગેમ રમતાય એમ એટલે
ગેમ રમતા હ.
તે મે લોકો ગેમ ગોતી લેતા અને રમતા એમ.
થાંભલા પટ્ટી થાંભલા ચોર કે થાંભલા પટ્ટી કેતા.
હા હા હા હા તાર ચોખંડી કે ચોકડી કે ચોકડી કેવું કઈ કે તલાપત એ તાર ચોખંડી કે ચ એવું કઈકે એને કેતા સાંભલા દા કે એવું કં કતા એને, હા હા. હા.
બહ બધી ગેમો રમતા બડી રમતા ખોખો રમતા.
બરાબર છે. કબડ્ડી છે ઊભી ખો બેઠી ખો આવી ઘણી બધી ગેમ છે, પહેલાં તો શું છે ક મોબાઈલ કોઈ પાસે હતા ને એટલે ફ્રી હોય બધા. તો પછી અને બધા બહાર જ રે તા હવે તો બધા ઘરમાં બેસીને ગેમ રમ્યા કરે. બધા ગેમ તો રમે જ છે પણ ઘરમાં બેસીને રમે છે ડિજિટલ જ થઈ ગયું, હમ તો અમે તો બધું નાનપમાં- બહ બધી સરસ મજા કરી છેબહુ સરસ ગેમ લંગડી પણ અમે બોજ લંગડી છે કબડી છે કબડ્ડી છે. ઉભી ખો બેઠી ખહબ બધું બહુ
માટલી દા આવતી
હા.
અને સાયકલ શીખવાની તો ઓર મજા. જાવતી.
અરે વાત પું છે મારે તો
સાયકલ તો છે ને અ જાગરણ હોય ને અત્યારે અમે લઈ આવીએ સાયકલ પછી ફેરવીએ આખી રાત. અને ઈ બાને અમારે શીખાય જાતી.
હમ અમે લોકો નાના હતા ત્યારે શું છે પચાસ પૈસા ને અડધો કલાક સાયકલ મળતી. તો અમે નાની નાની સાયક કલ લેવા અમે લોકો ત્યાં પહોંચી જતા, અને ઘણીવાર અમે જાય અને સાયકલ ન હોય ને તો અમે ત્યાં જ ઊભા રહીએ. શું કામ? કેમ કે જો અમે ત્યાં થી વયા જઈએ તો બીજો કોક આવીને સાયકલ લઈને વયો જાય એમ એટલે ઈ બધી મજ જા પણ બહુ સરસ છે અને જયારે હું હું નાની હતી અને મને જયારે દાંડીવાળી સાયકલ આવડી ગઈ ને ત્યારે તો હું બહુ જ ખુશ થઈ ગઈ તી. નાની સાયકલ પેલા આમ દાંડીવાળી પેલા તો બધી દાંડીવાળી જ સાયકલ હતી લેડીઝ સાયકલ તો કાઈ લગભગ હ તી નહી બહું તો એ જે ચેન સા કલ હતી ને એમાં અમે લોકો આમ ક્રોસમાં કરીને આંટી મારીને સાયકલ ચલાવતા. પછી ધીરે-ધીરે થોડીક હાઈટ થઈ અને થોડા મોટા પણ થયા આ પછી જ્યારે જેન્ટ સાયકલમાં ઉપર દાંડી ઉપરથી જય્યારે સાયકલ ચલાવીને ત્યારે જે એમને ખુશી મળી હતી બહુ જ સરસ ખુશી મળી હતી એમ, કે વાહ કે સરસ સીટ ઉપર બેસીને સાયકલ ચલાવતા આવડી ગઈ એમ હ હ. આ વધું એક આપણું જીવનનું.
આપડો અનુભવ છે બાળપણ નો. અને બાળપણમાં જેવી યાદો રે. એટલી તો ક્યારેય ન ભૂલી જવાય. એવું છે, બોલો બાકી.
સાઈકલને એવું ચલાવ્યું હશે ને?
હા સાયકલ ચલાવી છે, ત્યાં તો સાયકલ સિવાય કે કે વાહનો જતા બેન. એમ, સાયકલ સિવાય કઈ નહતું, એટલે સાયકલ ચલાવતા. અમે ભાડેક લેતા. અમે ભાડે સાયકલ લેતા બે ત્રણ જણા ભાગીદારી માં લઈએ. એટલે બધાનો દોઢેક કલાક જે એટલો ટાઈમ મળતો અમને શીખ કવાનો, હલો. આવ્યો આવાજ?
હલો અવાજ આવે છે?
હા આવે છે આવે છે. અમે છે ને ત્રણ જણા ભાડેમાં લેતા સાયકલ. હલો.
હલો.
હલો. હલો. હલો. શાબાશ ફરી . .